હાલો બોલો આશિક ભાઈ હાલો.
હુ કરો?
તમે હુ કરો કો? નોકરી-બોકરી ની જતા?
નોકરી તો જવાનું પાટણ હાલો બોલો પાટણ જાઉં ને અત્યારે તો અત્યાર તો આવતો રહ્યો ઘરે બધા ભાઈના ઘરે બેઠો હુ
હમ્મ આપડે પાટણમાં
ચારે હાલો રોણકી વાવ જાવાનો વિચાર હે કઉ
તો કરો આપડે પોગ્રામ આપડે જઈશું ગાડી લઈને આપડે સે ગાડી
પેલુ કહી દોને કે ચે ચઈ ત તારીખે બંધાઈલી નેવું કહી દોને થોડું
પરિચય લેવો હે
હે વા પરીચય જોતો હે
પરિચય
ઊભારો આપડે મુ હું કઉ તમન ખબર હે
હમ્મ. બોલો
આપડે રાણકીવાવ ફરે એવું છે, પહિ ડાયનોસોરને એવું ફરે એવું હે
હ ફરેવું હે
હોવે ડાયનોસોર લેબ છે, આપડે શહસ્ત્રલિં સહસ્ત્રલિંગ તળાવ છે.
ઈયે જ
હાલો. હાલો.
હાલો.
માહિતી આલોન શે
હાલો.
રોણકીવાવ વિશે થોડી માહિતી આલોન કઉ
હાલો. હલો હલો
હલો હલો
હલો
બોલો તાર
હલો